ભાઈ જય શ્રી ક્રિષ્ણ, કેમ છો તમે?
હા, ભાઈ જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મજામાં છે બસ. તમે કેમ છો?
હા ભાઈ, હું પણ મજામાં છું ને હમણાં તો વેકેશન ચાલી રહ્યું છે હમણા તો જે ગરમી હતી તેના પર જે તમારી સાથે વાત કરવા અમ તો ફોન કર્યો. કારણ કે હમણાં તો જે ગરમી ઓછી થઈ ગઈ છે. હવે તોજી ચોમાસાની સિઝન આવી રહી થોડું લાગી રહ્યું છે. પરંતુ હ વરસાદ પણ હવે તો ખૂબ મોડા આવવાનો છે અને ખૂબ ઓછો આવવાનો એવું બધા કહે છે. બાકી હમણાં જે ગરમી હતી ગરમીનું સિઝન હતું તેમાં તો હમણાં તો એટલી બધી ગરમી ગામડાઓમાં પડી રહી છે. કારણ કે ગરમીનું પ્રમાણ તો પહેલાં ગામડાઓમાં મોસ્ટલી પાંત્રીસથી આડત્રીસ સિ બધું હતું પરંતુ હવે તો હમણાં તો આ સિઝનમાં તો ચાલીસ થી પાંચ અને ચુમ્લીસ સેલ્સિયસ થઈ ગયું છે અને આ વખતે ગરમીઓ પણ એટલી બધી લાગી છે શું ત્યારે પણ એટ બધ પસનો થાય છે. ભલે પંખાનો હવા આવે તો પણ એટલી બધી ગરમ હવા આવે છે કઈ કામ જ નહી આવે. એટલે કે આવી બધી તકલીફ થઈ છે આ વખતે અને જે અમે શાકભાજી પણ રોપી હતી એ જે મોસ્ટલી અરે તો ખેડૂત છે એટલે શાકભાજી જે રોપી હતી અમારે તે એ પણ બગડી ગઈ છે. કારણ કે ગરમીને કારણે શાકભાજી પણ એટલી સારી નથી થતી અને એમાં કેટલી બધી પ્રકારની દવા છાંટી કે પછી ખાતર મૂકી તો પણ એટલી અસર તો કંઈ થઈ જ નહી અને ગરમીના કારણે અમારે જે ફસલ કરી હતી તે જીક બગડી ગઈ અને થોડું ઘણું નુકસાન થયું હતું અને ગરમી પણ હવ તો એટલી બધી બધી રહી છે. ગામડાઓમાં બધા લોકો દરી રહ્યા છે બાકી તમારા જે શહેરમાં તમે રહ્યું છો ત્યાં ગરમી કેવી ચાલી રહી છે બધા લોકો કેવા રહે એટલે કે બધા લોકો સારા છે ને પરંતુ ગરમી થી બધા લોકો પરેશાન થઈ ગયા છે કે પછી હમણા ચાલે છે બરાબર?
હા ભાઈ, તમે કીધું તેમ કે ગરમી તો આ સિઝનમાં ખુબ વધારે પડી છે જેથી કરીને લોકો ઘણા મુશ્કેલીમાં અનુભવ્યા છે, ખૂબ દુઃખી થયા છે અને ગરમી આ વખતે એટલી બધી હતી કે લોકો કેટલા બધા બેભાન પણ થઇ ગયા છે અને ઘણી બધી તકલીફ પડી છે. તો ગરમીના કારણે પોતાના ઘરમાં એસી લગાવે છે, કુલર મૂકે છે, ટેબલ ફેન મૂકે છે આ રીતે બે બે ટન ટન વસ્તુ જેનાથી ગરમી આપને ગરમી સોકવામાં મળે તે રીતે આ લોકો ઉપયોગ કરે છે. જે લોકો ગરીબ હોય છે તે ગરીબ વર્ગના માધ્યમ લોકો પણ કુલરનું પયોગ કરે છે. કારણ કે ગરમી એટલી બધી વધી ગઈ છે કે લોકોથી સહન નથી થતી અને લોકો ફ્રીજમાંથી ઠંડુ પાણી પી છે અને વગેરે વગેરે જે તે પોતે પોતાનું ગુજારન કરે છે. તમે કીધું તે રીતે આ વખતે ગરમી વધારે હતી. હમણાં પણ હમણાં ગરમી વરસાદ પડે છે તો પણ વરસાદ આ વકતે એટલો ઓછો છે ગરમીના કારણે અને આ આજે વલ વલસાડનું તાપમાન અઠ્ઠાવીસ ડિગ્રી છે. જે કરીને થોડુંક સારું તો કહેવાય પણ આ ચોમાસાની સિઝનમાં આટલું તાપમાન નુકસાની ન ના નુકસાની નું કામ કહેવાય છે અને બીજી વાત કે ગરમીના કારણે આપણે શાળાઓ, કોલેજો જે તે માધ્યમમાં રજા આપવામાં આવે છે. તો લોકોએ એનું પાલન કરવું જોઈએ કારણ કે ગરમીના લીધે લોકો રજા આપતા હોય છે એમને રજા નથી આપતા. તો પણ લોકો સમજતા નથી અને તાપના ત માં ફરે છે જેથી કરીને લોકોને લૂ લાગી જાય છે અને પછી બીમાર પડે છે. તો લોકોએ આ વસ્તુ નું ધ્યાન રાખવું જોઈએ. તમાર શું કેવું છેાવ છે કે આ વસ્તુ નું ધ્યાન રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ?
ખુ જ જ કારણ કે ગરમીની સિઝનમાં એમ તો ઘણા બધી શાળાઓમાં મોસ્ટલી મોર્નિંગ સ્કૂલ હોય છે અને બધા લોકો પણ ગા છે બપોરના બધા બાળકો જાય છે ભણવા માટે તો પછી આટલા ટાઈમમાં પાછા આવે અને આટલા બધા ચોપડાનો ભાર લઈને એમ કરપ આવી જાય છે એટલે આ બધા પ્રકારે સરકારારે એટલે કે આવું બધું જોય છે અને પછી આવું બધું રાખે છે એટલે મારે તો એ જ કેવું છે કે હવે ગરમીનો આપણે શું કેવી રીતે નિકાલ કરશું કારણ કે ગરમીનું મોટું રીઝન તો હવે આપણેે જ છે અને એટલે કે મોસ્ટલી અમે તો કચરો નથી કરતા અને પ્રદુષણ નથી આપણા જેવા બધા નાગરિક જ છે કાર કે આપણા કે એવા જે બિન સમજ બધા નાગરિક હોય છે તે ગમે ત્યાં કચરો ફેંકી દે છે ગમે ત્યાં ગનગનડુ કરે છે ગમે ત્યાં ધૂમ્રપાન કરીને વ્યસન કરીવા ઘણા બધા લોકો હોય છે તે ગમે ત્યાં બધું આવું પીને કે પછી બધું ગમે ત્યાં કચરું ગમે ત્યાં નાખી દે છે એટલે આવું બધું કરે છે એટલે મારે તો એજ કેવું છે કે ગરમીનું મોટું રીઝન તો પ્રદુષણ જ છે એટલે આપણે વધારે વધારે પ્રદુષણ કરતા બધા લોકોને અટકાવવું જોઈએ તો જ આપણો દેશ સારો રહેશે અને સારી રીતે સ્વચ્છતા બ જાળવી રાખશે તો આવું બધું જો નહીં કરશે તો પછી આવું બધી પ્રકારની સમસ્યા આવવાની જ છે અને ગ્લોબલ વોર્મિંગ છે પછી હમણાં એલ એલનીનો એવું બધી પ્રકારની જે હમણાં પરિસ્થિતિ આવી છે એ આના લીધે જ છે કારણ કે આપણા દેશમાં એટલું બધું પ્રદૂષણ થઈ રહ્યું છે કે પછી એના લીધે આપણને આવી બધી ગરમી વધારે ગરમી જોવા મળે છે ગમે ત્યારે બફરાટ ગમે ત્યારે ઠંડી એવું બધું લાગે છે એટ સીઝન પ્રમાણે નથી ચાલતું એમ મારે એજ કેવું છે કે આપણે આવી બધું પહેલથી બચવું જોઈએ અને પ્રદુષણ કરતા કવું જોઈએ બાકી તો તમે જાણો છો કે આપણા દેશમાં ઘણા બધા એવા નાગરિક છે તે સ્વચ્છતા કે ગંદકી પ્રત્યે બધા જાગૃત છે પરંતુ એવા બધા પણ નાગરિક છે તે લોકો વ્યસન કરે છે ધૂમ્રપાન ખાય ધૂમ્રપાન કરે છે હવે સિગારેટ પી છે જેના લીધે આપણા દેશને નુકસાન થઈ રહ્યું છે મોસ્ટલી એ લોકોને પણ થઈ રહ્યું છે એ લોકો પણ એ લોકો નહી વિચારે કે મે આવું બધું વ્યસન કરા તો પછી મારા પરિવારને શું થશે એમ એ લોકો વિચારવું જોઈએ કે આવું નહી કરવું જોઈએ વ્યસન મુક્ત થવું જોઈએ તો જ આપણા દેશ આગળ વધશે ને સારી રીતે પ્રવૃતિ કરી શકશે બાકી તમારે શું કેવું છે આ બધું ગરમી જે થઈ રહી છે તો એનું મુખ્ય કારણ તો આજ છે ને ભાઈ
હા ભાઈમે સાચી વાત છે લોકો પ્રદુષણ કરે એના કારણે આપણા જે ઓજન વાયુ છે જે આપણાને રક્ષણ કરે તે ઓજન વાયુમાં કાણું પડી રહ્યું છે અને કાણું મોટું થઈ રહ્યું છે જેના કારણે ગરમીનું પ્રમાણ આપણી પૃથ્વી પર ખૂબ વધી રહ્યું છે ભારતમાં સૌથી વધારે ગરમી ભારતમાં પડે છે અને રાજસ્થાનમાં તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ અને બીજી વસ્તુ કે જે મજૂર હોય જે લોકો બિલ્ડિંગ ઈમારત ઘર કામ વગેરે જે કઈ પણ પ્રકારના કામ કરે તો તે લોકોનું લોકો એ ધ્યાન રાખવું જોઈએ સરકારે એ પ્રત્યે કઈ કરવું જોઈએ કે એ લોકોને આમ મફતમાં કઈ આમ ઠંડુ પીણું છાસ છે દહીં છે વગેરે જે વસ્તુ છે જે આપણા શરીર માટે ઠંડક આપે તે વસ્તુને એ લોકોને આપવું જોઈએ જેથી કરીને મજૂરોને એ લોકોનું ધ્યાન રહે અને બીજી વસ્તુ કે લોકો એ ગરમીની સિઝનમાં આઈસક્રીમ છે ઘોળો છે એ બધું ખાય છે એ બધું સારી વસ્તુ છે જે ગરમીમાં આપણને રાહત મળે છે જે લોકોએ ખાવું જ જોઈએ જેથી કરીને આપણા શરીરમાં ઠંડક રહે અને ગરમીથી આપણને થોડીક રાહત મળે લોકો ગરમીના કારણે કેટલાક દિવસ દિવસો સુધી નવવાનું પસંદ કરે છે ફાર્મ હાઉસ છે ભૂલ છે એ બધી જગ્યામાં જઈને લોકો પોતાને એન્જોય કરે છે અને ગરમીથી રાહત મેળવે છે ત્યારે લોકો આ ફાર્મ હાઉસ છે અને પૂલ છે તેના ભાવ વધારી દહી છે તે લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે આવું ન કરવું જોઈએ કારણ કે લોકો પોતાના શરીરના રાહત માટે ત્યાં જાય છે પણ લોકો સમજતા નથી કેટલાક લોકો આ વસ્તુ એફોર્ટ નહીં કરી શકતા અને લોકો નદીમાં દરિયામાં નવા જાય છે અને ડૂબીને મરી જાય છે તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ સરકારે કે એ જે તે જગ્યા સ્થળ પર સેફ્ટી અને સેફ્ટીની સુવિધા રાખવી જ જોઈએ અને બીજી વસ્તુ કે ગરમી જે છે તમે કીધું કે ગરમી બહુ વધારે પડી રહી છે તે વસ્તુ તો ના લીધે આપણે લોકો કેટલાક બધા શરીરમાં ટ્રેનિંગ થાય અને લોકો ટ્રેનિંગ ના માટે ચાર્જરનોો ઉપયોગ કરે છે શું તમે આવું કઈ કર્યું છે
ના ના આવું તો નથી કર્યું પરંતુ તમે જે કીધું કે આપણે જે ગરમી હમણાં તો ખૂબ વધી રહી છે તેમાં લોકોએ વધારે લિક્વિડ પીવું ખૂબ જરૂરી છે કારણ કે ગરમીના સિઝનમાં જેટલું આપણા શરીરમાં લિક્વિડ વધારે જશે તેટલું આપણા શરીર માટે સારું છે કારણ કે આપણા શરીરમાં એું તો તમે જાણો છો કે ગરમીના સિઝનમાં આપણે શેદીનો રસ પીવો જોઈએ તરબૂજ ખાવો જોઈએ સફરજન ખાવું જોઈએ એવા ઘણા બધા ફ્રૂટ છે ગરમીના સિઝનમાં જેમ કે જાંબુ હોય છે ઘણા બધા પ્રકારના ફ્રૂટ આપણે ખાવું જોઈએ તો આપણા શરીરને ફૂ ફૂર્તિ વધશે અને તંદુરસ્ત રહેશે કારણ કે આપણે જો તમે કીધું કે આપણેે જે ગરમી આવી રહી છે તો કોલ્ડ ડ્રસનેવું પીવું જોઈએ પણ કોલ્ડ ડ્રસ આપણા શરીર માટે એટ સારું નહીં કહેવાય કોલ્ડ ડસમાં પણ આપણે વધ પીશું તો આપ જે સોશિયલ મીડિયા પછી અન્ય ઓનલાઇનઇન્ટરનેટ તો તમે જાણો છો કે વિડીયો આવે છે કે વધારે કોલ્ડ ડ્ર્રીક્સ પીવાથી આપણા જે બાલ હોય છે તે ખરે છે એમ એટલે કે કોલ્ડ ડ્રીસ પીવાનું ટાળવું જોઈએ કારણ કે કોલ્ડ ડ્રીસના લીધે ઘણા બધા પ્રકારના રોગો પણ થાય છે એટલે કે ઠંડી સિઝનમાં આજ આવા બધા ઠંડીની સિઝન તો ગરમી પશે પછી પરંતુ જે ગરમીની સિઝન ચાલી રહી છે તેમાં તો આપણે વિચારવું જોઈએ કે મોસ્ટલી તો એ જ કે આવા બધા ફ્રૂટ છે તેનો જ્યુસ બનાવો જોઈએ અને પછી પીવું જોઈએ કારણ કે સેજન રસ્તો આપણા શરીર માટે ખુબ સારો છે હવે જાંબુ જાંબુ તો તમે જાણો જ છો કે હવે બધા સુગર ના જે બધા વ્યક્તિ છે તે લોકો માટે ખૂબ સારું છે એટલે કે એ બધા ફ્રૂટ ખાવા જોઈએ અને યોગ્ય રીતે આવા બધા ફ્રૂટની આપડણે માનવું જોઈએ કારણ કે આવા બધ ગરમીના સિઝનમાં આપણેે ખુબ યોગ્ય રીતે આવા બધા ફ્રૂટ ખ શું તો આપણું શરીર પણ સારું રહે બાકી મારો દેશ કેવું છે બાકી તમે જે કીધું કે કોલ્ડ ડ્ર્રીંક્સ તો પીવું જોઈએ પરુ એટલું બધું નહીં પીવુંઈએ કારણ કે કોલ્ડ ડ્ર્રીંસ લીધે આપણે આવી બધી પ્રકારના સમસ્યા થઈ જાય છે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અને અમારા જે બધા આજુબાજુના બધા લોકો છે તે પણ અમારે તો મોસ્ટલી આમ તો બધા આખું બધા તો ગરમી થી બધા દરે પણ છે અને બહાર પણ આવે તો બાપારે કામ કરવા નથી નીકળતા અને ખુબ જ વિચારે છે કારણ કે બહુ કામ કરવા જશે જશે તો પછી એ લોકોને ચક્કર આવવાની શક્યતા પણ વધી જશે એટલે એવું બધું લોકો પણ વિચારે છે. બાકી શહેરમાં બધા લોકો હમણા મોસ્ટલી એમ તો જોબ જ કર પરંતુ તમારા જે માતા જે પિતા છે તે શું કરે છે મોસ્ટલી એ બપોરના કઈ કામ કરે છે કે પછી મોસ્ટલી રજા હોય છે.
ના ના ના કામ કરવા તો જવું જ પડે છે અને તમે જેમ કું ગરમી ખૂબ પડી રહી છે જેના કારણે આપણા રસ્તાઓ પણ પીગળી રહ્યા છ છેએ ડામર જોઈ તે પીગળી જાય અને બીજી વસ્તુ કે ગરમીની સિઝનમાં લોકોએ ફોનનો ફોનનો ઉપયોગ ઓછો કરવો જોઈએ કારણ કે ફોન ગરમ થઈ જાય છે. અને પછી ફોન ફાટે છે જેથી કરીને નુકસાન થય છે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને લોકો ગરમીની સિઝનમાં જે ગરમ વસ્તુ પડે જેમ કે પપૈયા છે નોનવેજ છે તે તે વસ્તુનો ઉપયોગ ઓછો કરવો જોઈએ જેથી કરીને આપણા શરીરમાં ગરમીનું પ્રમાણ વધે ન અને નુકસાન ન થાય અને બીજી વસ્તુ કે નારિયલ પાણી છે એવું બધું જે ઠંડક મળે તે ફ્રૂટનો આપણે ઉપયોગ વધુ કરવો જોઈએ બાકી બીજું તો કઈ નહી કે બાળકો બપોરના તાપમા એમ તો નથી ફરવા જતા પણ જાય જ્યારે માથા પર ટોપી પહેરીનેને રૂમાલી બધું લઈને જવાનું અને જે તે વસ્તુ છે તેનો આપડ ઉપયોગ કરવો જ જોઈએ ચાલો તો ભાઈ આપડે મળી જ બીજી વાર ગરમીના વિશેે વાત કરીશું.
હા ભાઈ ચાલો મળીએ.